હલો હા. મેમ નમસ્કાર.
હા હા આવે છે તમારો અવાજ.
હા હા કેમ છો મેમ.
નમસ્તે હું ભી એકદમ મજામાં છું તમે કેમ છો.
આજે થોડીક વાત કરવી હતી અત્યારે તમારી પાસે તો તમે થોડા ફ્રી છો અત્યારે.
પણ તમારે સેના વિશે વાત કરવાની છે.
આજે મારે અભ્યાસ અને આપણા ભવિષ્ય મારા ભવિષ્ય વિશે થોડી તમને વાત કરવી હતી.
ઓકે એવું છે જરૂર જરૂરથી તમે પૂછો કઇક ક્વેશન હોય તો.
ઓકે મેડમ તો મારો પહેલો પ્રશ્ન એ છે કે ધોરણ દસ નું વર્ષ જે છે એ એટલું બધું મહત્ત્વ એને કેમ આપવામાં આવે છે કેમ નવમાં ધોરણેને નહીં ને આઠમા ધોરણેને નહીં ખાલી દસમા ધોરણને જ મહત્વ આપવામાં આવે. હોય છે.
તમારો પ્રશ્ન પ્રશ્ન સારો છે હું એના જવાબમાં ઉત્તર આપીશ કે. આ વર્ષે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની જવાબદારી શિસ્ત મહેનતની ટેવ વિકસાવ છે. આ વર્ષ આ વર્ષે ભવિષ્યના અભ્યાસનો પાયો મજબૂત થતો હોય છે જે વિદ્યાર્થીઓ હોય છે. તે લોકોનો પાયો મજબૂત કરવા માટેનું આ દસમું ધોરણ અને દસ બોર્ડ એના માટે ખૂબ મહત્વનું હોય છે.
તો ક્યારેક અભ્યાસમાં મન ન લાગતું હોય મેડમ તો ત્યારે આપણે શું કરવું જોઈએ.
અરે ખુબ સરસ તમારો ક્વચન છે તો હું આના જવાબમાં એ જ કહીશ કે થોડોક વિરામ લેવો મનપસંદ પ્રવૃત્તિ કરવી અને પછી ફરી અભ્યાસ શરૂુ કરવો જેમ કે તમારે. કોઈ નેચર સાથે તમારું નેચર સાથે તમારી કોઈ મનગમતી હોબી હોય એની સાથે તમારે જોડાણ કરવું અને થોડોક બ્રેક લેવો એ વધારે મહત્વનું છે.
હા મેડમ આ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હવે મારો હજી એક પ્રશ્ન એ છે કે એમાં આપણે સમયનું આયોજન એટલે કે ટાઈમટેબલ આપણે કેવી રીતે બનાવવું જોઈએ.
આ પણ સરસ ક્વેશચન છે કેમ કે અત્યારનો મેન પ્રશ્ન એ જ છે કે તમે વિચાર કરી લો મારે આ કરવું છે આ કરવું છે પણ જો તમારી પાસે એક યોગ્ય સમય સમય નું આયોજન જ ન હોય તમારી પાસે ટાઈમ ટેબલ જ. ન હોય તો એ તમને ઘણું પાછળ રાખવી દે હ અત્યારના જમાનામાં તો દિવસના કામોની તમારે પોતાની એક યાદી બનાવવી જોઈએ અને મહત્વનો સમય તમારે ક્યાં ક્યાં ફાળવવાનો હોય એનું એક આખું સમય પત્રક તમારે. બનાવવું એ ખૂબ જરૂરી છે.
પ્રશ્ન છે કે રોજ આપણે ટાઈમ ટેબલનું પાલન કરવું એ જરૂરી છે.
હા જરૂરી તો છે પરંતુ ક્યારેક એવું પણ બને કે તમે ફોલો ન કરી શકો એને તો તમારે એમાં થોડુંક અપડેટ રહેવું જરૂરી છે કે ક્યારેક તમારે એવું કોઈ ઘરનો પ્રસંગ આવી જાય કે કઈ એવું. હોય કે તમે એ ટાઈમટેબલને અનુસરી ન શકો તો એ એ દિવસનું જે તમારું ટાઈમટેબલ અધૂરું છે તેને તમે આવતા દિવસના સમય પત્રકમાં એ રીતથી એડ કરો કે એનું કામ પણ તમારું. પતી જાય.
હા મેડમ અને એક મારો પ્રશ્ન એ પણ છે કે આપણે સારા ગુણ મેળવવા માટે શું લાંબા કલાકો સુધી આપણે અભ્યાસ કરવો જોઈએ કે પછી આપણે સ્માર્ટ વર્ક કરીને પણ કરી શકીએ. કે હાર્ડવર્ક કરવું. જરૂરી છે.
ના ના એવું કઈ જરૂરી નથી કે તમે દસ દસ બાર બાર કલાકો રીડિંગ કરો કે એવું કઈ જરૂરી નથી કે બાર કલાક રીડિંગ કરો તો જ તમને ગુણવત્તા વાળો તમને કઈ પરિણામ મળે પણ એ જ. ચોક્કસ જરૂરી છે કે તમે જે વાંચી રહ્યા છો એને એ રીતથી વાંચો કે તમારે બીજી વાર એટલે મીન્સ એને સમજીને ડકોડ કરો એમ ગોખવું નહી એને એ રીતથી કરવું કે તમે સારી રીતે એને યાદ રાખી શકો.
મેડમ એક મારો પ્રશ્ન એ પણ છે કે સારા ગુણ મેળવવા માટે આપણે લાંબા કલાકો સુધી અભ્યાસ કરવો પડે અને લાંબુ આપણને કેવી રીતે યાદ રહી શકે લાંબા સમય સુધી.
અચ્છા ઠીક તમારો પ્રશ્ન એવો છે કે વાંચેલું લાંબા સમય સુધી યાદ રહતું નથી એવું જ.
હા હા હા મેડમ.
ઠીક છે આી બરાબર છે કેમ કે તમે વાચા કરો તો મગજ એટલું એક્ટિંગ ન હોય. પણ એ ટ્રાયને તમારે કઈક એને પુનરાવર્તન કરતું રહેવું જરૂરી છે અને એની સાથે તમે એને લખીને પણ પ્રેક્ટિસ કરીને પણ તમારું વાંચેલું હૈ એને લાંબા સમય સુધી યાદ કરવાની કોશિશ કરી શકો છો. જેનાથી તમને એનું રિઝલ્ટ સારું મળશે કે લખીને જે તમે એવું પણ કેહેવાય છે કે તમારું પાંચ વાર વાંચેલું એક વાર લખેલા ના બરાબર હોય છે તો લખીને તમે જો પ્રેક્ટિસ કરશો તો એ વધારે સારું બનશે.
તો મેડમ મારો પ્રશ્ન એ હતો કે પરીક્ષા દરમિયાન સમય નું સંચાલન કેવી રીતે કરવું જોઈએ.
અચ્છા એટલે જે મેઈન એક્ઝામ તમે લેખિત આપો છો એમાં તમારું એવું ક્વેશન છે કે એને કઈ રીતથી હું પાલન કરું સમયને જેથી મારા ક્વેશ્ચન છે બધા જે પ્રશ્નો છે એ બધા સમયસર પૂર્ણ થાય. તો હું એના માટે એ કહીશ કે પહેલા હે ને સરળ સરળ પ્રશ્નો ઉકેલવા જે તમને યાદ હોય જે તમે વાંચેલા હોય અને એમાંથી જ પૂછેલા હોય તો એને પેલા એને પેલા સોલ્વ કરવાના અને. પછી જે મુશ્કેલી હૈ કે જે તમને આવડતા નથી કે જે તમને ખબર નથી જેનો ચોક્કસ જવાબ શું છે તો એને પાછળથી ઉકેલવાનો પ્રયાસ કરવો.
હા તો મેડમ વિદ્યાર્થીઓએ પોતાનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય છે એનો કોઈ તમારી પાસે ઉકેલ છે.
અરે આ પણ બહુ સરસ મજાનો ક્વેશન તમે પૂછો આના માટે તો હું એટલું જ કહીશ કે તૈયારી તમારી જેટલી સારી હશે ને એટલું તમારોું આત્મવિશ્વાસ વધશે એટલે જેવી તમારી એટ તૈયારી વધારે રાખ. લખવા એમ ટૂકમાં.
હા તો મેડમ તમે આત્મવિશ્વાસ વિશે તો મને સમજાવ્યું પણ જો આપણને નિષ્ફળતા મળે તો તમારો શું અભિપ્રાય રહેશે વિદ્યાર્થીઓ પ્રત્યેનો.
દર વખતે એવું જરૂરી નથી કે સફળતા જ મળે ક્યારેક એવું પણ બને કે તમે નિષ્ફળતાના માર્ગે પણ જાઓ છો તો નિષ્ફળતા એવું નથી કે ત્યાં તમારા જીવનનોો અંત આવી ગયો હ હવે આગળ કઈ. થઈ શકવાનું નથી હવે જીવન પૂરું ટૂંકમાં નિષ્ફળતા એક એવી સીડી છે કે જ્યાંથી તમને શીખવાની એક વધારે આગળ તક મળે છે.
સફળ લોકો ના જીવનમાં એનામાં ક્યાં ગુણ હોય છે.
સફળ લોકોના જીવનમાં તો ઘણાય ગુણ હોય છે જેવું કે શિસ્ત હોય છે એ લોકોનામાં મહેનત હોય છે ધીરજ પણ હોય છે અને સતત ને સતત કઈક નવું શીખવાની એમનામાં જે તીવ્ર ઈચ્છા હોય. ધગજ હોય હે એનામાં.
પુતક વાંચવાથી આપણને વધારેમાં વધારે શું ફાયદો થાય છે અને પુસ્તકો વાંચવાથી વિદ્યાર્થીઓને શિક્ષકોને વૃદ્ધોને કોઈપણ પુસ્તકો કોઈપણ એજના વ્યક્તિ છે એ પુસ્તક વાંચે તો એને એના જીવનમાં શું ફાયદો થાય. થતો હોય છે.
આ સરસ ક્વેશન છે કેમ કે પુસ્તકો એક એવું એક એવું એમ કેહેવાય ને કે એવું મટીરિયલ છે કે જેમને તમારામાં જ્ઞાન નો વધારો કરશે તમારી ભાષા પણ સુધારો કરશે અને પ્લસ તમારી. વિચારવાની શક્તિને પણ એ વધારે વિકાસ કરશે અને પુસ્તકો એવું નથી કે તમે તમારા જે દસમા ના ધોરણ ના હૈ કે તમે એવા જ પુસ્તકો વાંચો પણ પુસ્તકો એવા વાંચવા કે જે તમારા. રસ જગાડે જેમકે તમે કીધું કે વૃદ્ધો નહીં પણ વૃદ્ધોને એવા પુસ્તકો વાંચવા કે જેથી તેમને ખુશી મળે.
હા તો મેડમ મારો એક પ્રશ્ન એ છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓનો શું પ્રભાવ પડે છે શું વિદ્યાર્થીઓએ મોબાઈલનો યુઝ કરવો જોઈએ કે ના કરવો જોઈએ.
જો અત્યારના જમાનામાં જોઈએ તો મોબાઈલ ન એક ઉપયોગ કરવો એ ફાયદાકારક છે કેમ કે તમે જોઈ શકો છો કે અત્યારના જમાનામાં જે અ શિક્ષણ છે બહુ મોંઘું થઈ રહ્યું છે અત્યારે હવે જો. કોઈ બહારની ઇન્સ્ટિટ્યૂટમાં તમારે કઈ આગળ તમારે એનામાં કઈક સબસ્ક્રિપ્શન લઈને તમારે કઈક રીડિંગ કરવું છે તો એ એક ફાયદાકારક છે કે તમારી પાસે જો મોબાઈલ ફોન હોય તો તમે ઓનલાઈન થ્રુ એનું સબ. િપ્શન લઈ અને તમે આગળ ભણી શકો છો જ્યારે એનો ગેરફાયદો પણ છે કેમ કે તમે જેટલો મોબાઈલ એ મીન્સ મોબાઈલ વાપરો નો ડાઉટ પણ તમે જો સોશિયલ મીડિયાની અંદર વધારે એક્ટિવ હશો ઇન્સ્ટાગ્રામ હે. ફેસબુક હ વોટ્સઅપ છે તો એ તમારા માટે ખૂબ સમય બગાડે છે પણ સમયનો તમારે એ રીતથી ઉપયોગ કરવો કે જે તમને નિરંતર સફળતાની અંદર આગળ માર્ક બતાવે નહીં કે એવા રસ્તા કે જ્યાં તમે. ો મીડ તમા પોતાનું સમય વે અને ર્રોલ કર.
તો મેડમ સ્વાસ્થ્ય અને અભ્યાસ વચ્ચેનો શું સંબંધ હોય છે.
સ્વાસ્થ્ય. જો સ્વાસ્થ્ય સારું હોય. તો ધ્યાન અને તમારી યાદ શક્તિ બંને વધશે તો જો તમારું સ્વાસ્થ્ય સારું નહીિ હશે તો તમારી યાદ શક્તિમાં બહ ખાસો ડિફરન્સ આવશે કે જયારે કોઈ. સર હે તમારે ક્લાસમાં ભણાવે હે તો તમારું પ્રોપરલી તમારું ત્યાં ધ્યાન નહીં રખશે કેમકે સર ચાલુ કરે એના પહેલા તમારામાં નબળાઈતા આવશે અને એવું સ્વાસ્થ્ય ખરાબ હશે તો તમને એટલું ભણવામાં મન નહી લાગે. હ
તેમ તમે મને ખૂબ માર્ગદર્શન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી જો મને ક્યાંઈ પણ ડાઉટ હશે તો હું તમને ફરીથી કોલ કરીશ
કે ચોક્કસથી તમારા દસમાં પછી ન તમારું જીવનમાં તમે ખુબ આગળ વધો સાથે સાથે જ એવા લોકોને પણ પ્રેરણા આપો કે જે તમારી સાથે આ સોશિયલ મીડિયા નો ભાગ બને છે અને એ લોકોને તમે પ્રેરણા આપો કે એ લોકો પોતાના જીવનમાં આગળ વધે
આભાર મેડમ
વેલકમ વેલકમ